હલો હા આવી રહયો છે તમારોજ
મને વાત મળી છે રસે થી કે તમે ગાડી લેવા માંગો છો તો તમે કઈ ગાડી લેવાના છો
હા મેં વિચારતા છે કે સ્પ્લેન્ડ ના હ બુલેટ અલ્લા ત્રણ માંથી કોઈ સારી એવી ગાડી હોય કે અમે લઈ શકીએ તે. એના પર વિચાર કરતા હતા પણ હાલે હમણા અમે વિચાર્યું કે એક્ટીવા વા એ તો સારું છે બધા કઈક કે એક્ટવા સારી છે એટલે અમે એક્ટિવા લેવાનું વિચાર્યું હતું. અને એક્ટીવામાં એટલું બધું મેન્ટેનન્સ કે એવું કઈ આવતું નથી પણ એટલે એકટીવા લેવા માંગીએ છીએ. અને તમારા શું વિચાર છે આ
એક્ટિવા એમ તો જો કે સારી ગાડી કાવામાં આવે છે કારણ કે એ જ છે એક્ટિવા એક મોફેડ ગાડી અને એમાં સામાનને એવું લઈ જ લાવવો હોય તો એમાં સરળતાથી આપણે લઈ જઈ શકીએ લાવી શકીએ અને એ બધી વસ્તુમાં સારી ગણવામાં છે પરંતુ એનું એક નુકસાની પણ છે તે પેટ્રોલ વધારે ખેંચે છે અને પેટ્રોલ વધારે ખેચવાથી આપણને પેટ્રોલ માં વધુ પૈસા નાખવા પડે છે એના કારણ થી એક્ટિવ એમ ગણવા જાય તો સારી ગણ ગણાય છે અને ખરાબ પણ ગણાય છે અને નાલા ટાયર થી વરસાદ ના સમયમાં ગાડી લસરી જવાના અને લપસી જવાના પણ ભય વધી જાય છે જેથી એક તો હાફ ટન આવે છે એટલે ફૂલ પણ લાગતો નથી જો એસિડન્ટ એવા જ થતા રહેશે તો પછી ગાડી બહ સક્ષમ રહે નહીં એના કારણે સ્પન્ડર લેવા જોઈ સ્ન્ આપણા માટે ઘણું સારું ગણવામાં આવે છે સ્પ્લેન્ડર. એ એ વન ગાડી ગણવામાં છે. પેટ્રોલ રીતે બી અન એવરેજ પણને બધી રીતે સ્પ્લેન્ડર એક નંબર ગાડી ગણવામાં આવે છે અને બી તે તમે જોવા જાવ તો બીજા ઘણા બધા ઓપ્શન છે તમે શું બીજી બધી ગાડી એ છે.
હા તમે ગિ ડમાં એક્ટવામાં અને સ્પ્લેન્ડરમાં પણ ફરક હોય છ છે. સ્પડામાં એટલું બધું પેટ્રોલ ન ખાય અને અને તે તે એ અમે વિચાર્યું છે કે હવે સ્પ્લેન્ડર ઘાંટા બુલેટ બે માંથી એક લેવાનો વિચાર છે અને
નંબર બોલ.
અને સ્પ્લેન્ડર માં સારું પડે અને દૂર જવા માટે પણ સ્પ્લેન્ડર અને બહ કાવા આવે. એમ જોવા જાય તો નાની ગાડી એકટીવા છે પણ એમ જોવા જઈ સ્પેન્ડર એમ સારું. એક્ટિવામાં છે ને એ જવાય છે અને જોર પાર પણ એટલું બધું જોવાય નઈ અને એંદમાં એટલુ એટલું છે કે સ્પન્ડમ એટલું જગ સ્પેન્ડામાં જોર પણ જાય તો પણ ગયો એટલો વાંધો નહી આવે અને વાંધો નહી આવેને એટલે સ્પ્લેન્ લેવાનો અમે વિચાર કર્યો. તમે શું વિચારો છો?
હા સપ્લેન્ડર એક નંબર ગાડી જ છે. ગાડી સપ્લેન્ડર જેવી તો કોઈ ગાડી જ નથી. તમે સ્પ્લેન્ડર જો આપ તો તમે બીજી બધી ગાડીને ભૂલી જાવ. કેમ કે સન્ડરલેન્ડ એ વન ગાડી છે હમણાં ના ભાવ બધા જ લોકો સપ્લેન્ડર પર ભરોસો વધારે કરે છે અને એની બિલ્ડ ક્વોલિટી પણ એકદમ મસ્ત બનાવેલી આગળ પણ એવું જ રહેશે તો સપ્લેન્ડર વધારે સક્ષમ ગાડી બની જશે. જેથી
જો સપ્લેન્ડર વધારે સક્ષમ ગાડી બની રહે તો આપણે આગળ પણ એવા જ કહીશું અને સપ્લેન્ડર બધી રીતે હવે જો કે ડ્યુરેબિલિટી પણ સારી બનાય છે પરંતુ એના ઓપ્શનમાં બીજી પણ ગાડી છે કે યુનિકોન કરીને ગાડી આવે છે, યુનિકોન ગાડી પણ તમે લઈ શકો છો. જો યુનિકોર્ન બધી રીતે ગણવામાં આવે છે અને તમારે ભારે વજન હોય તો પણ આ તો પણ સારું ગણવામાં આવે છે. અને બધી રીતે તમને મદદરૂપ થાય છે. એમાં જો તમે ત્રિપલ જાઓ છો તો પણ તમને સરળતાથી અને કમ્ફટેબલ પણ સારી રહે છે. તમારૂ શુ કહેવુ?
હા મે પણ એજ વિચાર્યું છે કે હમને નવી બગ બન આવી છે અને બગમેનમાં એ લોકો વધારે પડતા લે છે તો અ મે પણ એજ વિચાર્યું છે કે એ બગબેન લઈએ અને બગબેન સારી પડે બધા ઘણા બધા ફ્રેન્ડો એ યુઝ કરી છે અને તેમણે કહ્યું કે અ બગ મેન લેવ તો સારું પડે. બેકમેન અમે લેવાનો વિચાર પણ એમ જોવા જય તો સપ્લેન્ડર સારી પડે પણ અમે બગ મેન લેવું વિચારતા‌ હતા પણ અમે સપ્લેન્ડર લિધી. સપ્લેન્ડર અને પછી વિચાર્યું કે અમે લેટર. હારું પતે, અમારા‌ ફેન્ડ કેતાવતા કે બગ લઇ પણ અમે નહી લીધી પણ હવે ચાલો હશે પણ એમ જોવા જઈએ તો- એક બગમેન ભી એમ સારી છે અને સારામાં સારી બગમેન છે હમને હાલે તબક્કે જોવા જાય તો તમારે શું કેવું?
હા સારું જ ગણવામાં આવે છે યુનિકોર્ન ગાડી એક નંબર છે. એમ તો જો કે તમે કીધું તો એમ બધી ગાડી સારી જ છે અને સારી જ આવે છે એમાં કઈ વધારે આવતું નથી પરંતુ એ તો તમારે હ સુધી ચલવવા પર ચાલે અને તમારા સર્વિસ ઉપર પણ ચાલે છે, કે તમે કઈ સર્વિસ રાખો છો, જો તમે સર્વિસ ના સારી રાખો તો પછી એ ગાડી નહી ચાલે વધારેવા અને તમને જોવો તો તમારે ઉપયોગ પ્રમાણે ગાડી લેવાય મારો એવું જ માનું અને તમારો ઉપયોગ જો સારો એવો હોય. અને તમે એજ ઉપયોગ થી આગળ તમે માનો કે તમારા ગામડાનું ઉપયોગ છે તો તમારે સપ્લેન્ડર જ લેવાય અને તમારો સિટીનો ઉપયોગ છે તો તમારી યુનિકોર્ન છે, પછી બુલેટ છે, ઇન્ટરસેપ્ટર છે, એવી જ બધી ગાડીઓ લેવાય કારણ કે બુલેટ એવી વસ્તુ છે કે તમારે એક તો કમ્ફર્ટ તમને આપે છે અને તમે જાઓ તો એના પાછળ તમને અલગ રોલો જોવા મળે છે, તેથી તમારે બુલેટ પ્રેફર કરવી જોઈએ અને તમારે મેન ટાસ્ક શું છે કે તમારો ગોલ શું છે, જો બાઈક લેવાનો તો એ તને મને ખબર પડે તમને સજેસ્ટ કરી શકું કે તમારે કઈ ગાડી લેવી જોઈએ.
હા તમે કીધું તેમ ટાઈમ ટું ટાઈમ સર્વિસ આપ પડે ટાઈમ ટુ ટાઈમ એને ટાયરો અને બધું ઓઇલો ચેન્જ કરવા પડે. તો આ સારી ગાડી રહે છે અને સારી રહે આપડે કોઈ પણ ગાડી કોઈ પણ બાઈક લઈએ, પણ આપડે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ ના પેટ્રો બાઈક કઈક નકામી કહેવામાં આવે છે. પણ આપણે ટાઈમ ટુ ટાઈમ એને સર્વિસ આપીએ તો આપડું સારી ચાલે અને ટાઈમ ટુ ટાઈમ એને મેન્ટેન્સ ભી એટલું નહી આવે કે, ગાડી ન ટાઈમ ટુ ટાઈમ સર્વિસ આપીલો જે કે બુલેટ છે, એક્ટિવા છે, ઍક્સેસ છે, બર્ગમેન છે એ તેમા બધું સર્વિસ ટાઈમ ટુ ટાઈમ આપીને આપડે સારું હોય છે અને ટાઈમ ટાઈમ પર સર્વિસ ના આપી તો, ગાડી બગડવા વધારે તમારે શું કેવું?
હા એમ જો છું કે તમારું
એવ,
હા એમ તો જો બર્ગમેન પણ સારી ગણવામાં છે, કેમ કે તે સુજુકીની ગાડી ગણવામાં આવે સુઝુકી એટલે એ વન ગાડી એમાં ત એવરેજ પણ મળી અને એવરેજ મળવાથી તમને આગળ સારું ગણવામાંગશે બર્ગ માં એ મોટી એજે છે, પરંતુ એ આપણા લાયક કામ ની નથી કારણ હોય કે મોટી ગાડી છે ને એનાથી આપડા જે ધર્મ હોય છે, અને બીજું એ કે આપડી જ્ઞાતિ એનાથી ઓળખવામાં આવે છે, એટલે આપણેે એ બર્ગમેન જોઈએ આપણા એ કામનું નથી. આપડે માનવામાં આવે છે કે આપડે એક્ટિવા લેવી જોઈએ પછી આ સ્પ્લેન્ડર છે યુનિકોર્ન છે બુલેટ છે એક્સેસ છે ગાડીઓ લેવી જોઈએ આપણે ચાલુ ચિલ્લર ગાડી લેવી જ ના જે બગમેન એને દારૂવાળા ની ગાડી ગણવામાં આવે છે જેથી આપણે લેવી ના જોઈએ એનાથી ખરાબ આપડે પર ઇમ્પેક્ટ પડે છે અને આપડે ઇમ્પ્રેશન બહુ ખરાબ પડે છે જેથી આ બધી
હા તમે કીધું તેમજ હા તમે કીધું તેમજ સ્પ્લેન્ડર એક્ટિવા અને એજ લેવાય છે પણ હાલે હમણા એજ ચાલે છે કે, બગમેન અને યુનિકન એ બધી ચાલે છે, પણ આપડે એમ જોવા જઈએ તો સ્પ્લેન્ડર જ વધારે પડતા લે છે. આપડે પણ એજ વિચારું વિચાર્યું છે કે સ્પ્લેન્ડર લેવાનો વિચાર આવ્યો જે સ્પ્લેન્ડર મારા બધા ફ્રેન્ડોએ એમ કીધું કે, સ્પેન્ડલ લઈ તો સારું, એમ સ્પ્લેન્ડરમાં એટલું બધુ મણમેન્ટેનસ નઈ એવું કઈ ના આવે અને તે માટે તમે પણ એ વિચારજો કે સ્પ્લેન્ડર લેવો તો સારું અમે પણ સ્પ્લેન્ડર લઈ છે ને, અને સ્પ્લેન્ડર હાલ તબક્કે સારી અને સરળ પડે છે અને એટલું બધું, એટલું બધું પણ સર્વિસ નઈ માંગે સ્પ્લેન્ડર અમને સારી પડી તમારે શું કેવું
હા, સ્પ્લેન્ડર તો એકદમ એમ સરળ, તમને હપ્તા પર પણ મળી રહ્યો છે, હ સ્પ્લેન્ડર જ જો ત લેવી હોય કે ભાવ કરાવીને પછી જ લેવાય કારણ કે બધી જગ્યા અલગ અલગ ભાવ હોય છે અને સ્પ્લેન્ડર એવી ગાડી છે કે વધારે પૂરતો સ્ટોક હોય છે જે તમને ખ પણ નહીં અને તમને બધા પાર્ટ મળી રહે છે અને પાર્ટ મળવાથી તમને આગળ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને જેથી તમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલે તમારી ગાડીમાં કઈ પણ થાય તો બધી જગ્યાએ તેનો સામાન બધો મળી રહે છે અને તમારી સર્વિસ પણ બધી સૌથી સારી ગ સપ્લેન્ડર એવી વસ્તુ છે કે બધા જ મેકેનિકસો પણ તેની સારવાર કરી શકે છે અને બધું કરી શકે છે સ્પ્લેન્ડર સિવાય બીજી કોઈ ગાડી ના લેવાય એવું મારું માનવું છે. હવે તો સુપર સ્પ્લેન્ડર ની એ બધી પણ ગાડી આવી ચુકી છે એટલે આપડે પર ઘણા બધા ઓપ્શન થઈ ગયા છે. આપણે સ્પ્લેન્ડર જ એક માત્ર એવી ગાડી છે કે બધાને ટક્કર આપેને બધી જ વસ્તુમાં. વપરાય છે જેમ કે તમે જાણો જ છો કે મોટા મોટા લોકો પણ એ લોકો લોકો સ્પ્લેન્ડર લઈને જ ફરે છે હવે બિઝનેસમેન છે તે લોકો સ્પ્લેન્ડર લઈને જ ફરે છે અને બહું મો હોય તો તે લોકો બુલેટ લઈને ફરે છે અને ફોર વ્હીલ વા ફરે છે પરંતુ ફોર વ્હીલ લેવું પણ એ પણ સારું ગ હમણાં તો તમે જાણો છો સીએનજી ઓલ્ટો એઈટ હંડ્રેડ એ બધી ફોર વ્હીલ પણ આજે ટુ વ્હીલ ના ભાવમાં તમને સેકન્ડ હેન્ડમાં મળી રહે છે જેથી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને ફોરવિલ એક માટે આપણે આપડી સેફ્ટી ગણવામાં આવે છે જેથી આપણે સેફ્ટીમાં રહીશું. તો આપડે જ સારું રહેશે એટલે આપણે આવું જ બધું આપડે વિચારતા રહેવું જોઈએ આગળ જતા. પણ અને બીજું એ કે તમે ફોર વ્હીલ લઈ લોવ તો બું વધુ સારું એમ તો તમારે સ્પ્ન્ડર લઈ તો ક વાંધો નથી સ્પ્લેન્ડર પણ સારી જ ગાડી છે હવે તમારા પર ચાલે કે તમારે શું લેવું છે તમારે શું લેવું ત મને જણાવો થોડું.
હામે ફોર વ્લ લેવી છે. લેવું જરૂરી છે પણ તેના માટે આપણે બ બટ ઋતુમાં ક આવે આવે છે શિયાળો હોય ચોમાસું હોય. કે આ ઉનાળો હોય. તે બધા કામ આવે છે અને ફોરવલમાં એટલું છે કે અ તાપ કે બેસીને જવું હોય તો એકદમ સરળતાથી બેસીને જવા. ઘરના લોકો સ્પ્લેન્ડર પર એવું છે કે બે ત્રણ જણા બે અને ફોરલમાં ચાર પાંચ જણ બેસી જવાય છે અને એમ જોવા જઈ તો ફોર વ્લર લઈ તો સારું અને- એમ જોવા જાય તો વિચાર એમ બી આવે છે કે બાઈક લઈ તો પણ ચલે અ સારું પડે પણ આપડે એમ વિચારીએે કે બઢાર થી બેસીને સરખું જાય તે માટે આપણે ફોર વ્હીલ લેવાનો વિચાર કર્યો છે. અને તેના માટે આપણેે એમ વિચારીએ છીએ કે હ ફોર વ્હીલર જ લેવું. પડે છે એવું વિચારતા હશે પણ એમ સ્પ્લેન્ડર જ લઈ લઈ એમ વિચારતા છે હવે અમે સ્પ્લેન્ડર જ લેવાનો વિચાર કર્યો છે અને સ્પ્લેન્ડર સારી પડે છે એમ ગને અમે પન્ડર જ લઈ લીધી છે અને તે માટે અમે લંડન લેવાનો